હેલો
હેલો
કેમ છો?
હું એકદમ મજામાં છુ. તું કેમ છે? ઘણા દિવસો દિવસોથી આપડી શાંતિ થી વાત જ નહોતી થઈ.
હા, હું પણ એકદમ મજામાં છુ. હું પણ તમારા કોલ ની રાહ જ જોતી હતી કે ક્યારે તમે મને કોલ કરો હું પણ મજામાં છુ. જોને યાર થોડું કામ હતું અને થોડા ટેન્શનમાં હતી. તું બોલ ને શું ચાલી રહ્યું છે.
કઈ નહી આજે હું, ઇન્ટરનેટ પર કચ્છના રણોત્સવ વિશે વિડિયો જોઈ રહી રહ્યો હતો. અને મને સીધી તારી યાદ આવી મેં વિચાર્યું કે, આપડા શિયાળા માં ત્યાં જવાનો પ્લાન બનાવવો જોઈએ.
અરે વાહ ત શું વાત કરે છે રણોત્સવ એ તો આપણા ગુજરાતનુંું ઘરેલું છે મેં પણ સાંભળ્યું છે. કેસી આ આમામાં ધોરડા ગામ પાસે આખું એક ભવ્ય ટેન્ટ સિટી ઉઊભું કરવામાં આવ્યું છે. મને એમ કે તને ખબર જ હશે તને કઈ ખબર છે આ વાતની
હા સૌથી મોટી વાત તો એ છે. એ પૂનમ ની રાતે સફેદ રણ વહાઈટ ડેઝટ કેટલું અદભુત લાગે છે. તને તો ખબર જ છે મને ફોટોગ્રાફી નો કેટલો શોખ છે. સાંજની રાતમાં ચમકતા સફેદ બીખાના રણમાં રણના ફોટા પાડવાની કેટલી મજા આવે
હા બિલકુલ સાચી વાત છે તારી એકદમ તારા કેમેરામાં એ નજારો એકદમ પરફેક્ટ કેટ થઈ જશે અને ત્યાં માત્ર રણ જ નહીં પરંતુ આપણી કચ્છી સંસ્કૃતિનો પણ અદભુત નજારો જોવા મળે છે. અને એની સાથે સાથે હેને લાઈવ સંગીત લોક ડાયરો ગરબા આખું વાતાવરણ જીવંત થઈ જાય. અને મને તો એ વાતની ખબર જ છે કે તને તો ફોટા પાડવાનો બહુ જ શોખ છે. તો તું પણ સાથે આવ ને તો તારો કેમેરો લેતા આવજ
એકસ મેં એ પણ જોયું અને સાંભળવા મળ્યું મને ઘર સજાવવાનો જે શોખ છે તે તેના માટે પણ આ બેસ્ટ જગ્યા છે. ત્યાાર પછી હેન્ડીક્રાફ્ટ હસ્તકલા ખુબ જ સર સરસ મળે છે. ખાસ કરીને લીપણ કામ વાળી ફ્રેમ અને રોગાના આઠ હું તો મારા ઘરના ઇન્ટીરિયર માટે જરૂર કઈ યુનિક લઈશ
અરે વાહ તે તો બહુ સરસ વાત કરી રહી. તારું ધ્યાન તો ત્યાં પણ પોહચી ગયુ અને મારી વાત કરું તો મને તો ત્યાંની ખાણી પીણીમાં બહુ જ રસ છે. ખાસ કરીને તો કચ્છી ધાબેલી દેશી કચ્છી થાળી અને ચૂલા પર બનાવવામાં આવેલો ઓળો અને રોટલો આ બધું વિચારતા જ મારા મોઢામાં પાણી આવી ગયુ.
હા જમવાની વ્યવસ્થા તો ત્યાંના પેકેજમાં જ હોય છે. પણ ત્યાં એડવાન્સ પણ ઘણું છે. એડવેન્ચર પણ ઘણું છે, મેં જોયું સફેદ રણ પેરા મોટરિંગ એ ટીવી બાઈક રાઈડ અને ઊંટ સવારી પણ થાય છે, આપે સફેદ રણમાં એટીવી બાઈક ઉપ રેસ લગાડે છે.
હા, સો ટકા ધન આપણે અત્યારથીને જ બુકિંગની વિગતો પણ સાથે સાથે ચેક કરી લે પછી હ ને છેલ્લી ઘડી એ ટેન્ટ હાઉસફુલ ના થઈ જાય એ પણ આપડણે ધ્યાન રાખવું જો હશે
સાંભળીને જ રોમાંચ થાય છે, જો આપડે જઈએ તો રણોત્સવ ની સાથે સાથે આસપાસની જગ્યાઓ પણ કવર કરી લઈશુ જેમ કે કાળો ડુંગર જ્યાંથી આખું રણ દેખાય છે ઐતિહાસિક ધોળાવીરા અને માંડવી નો બીચ.
હા એટલે જ આપણે ત્રણ ચાર દિવસનો પ્લાન કરશું આ વખતે. તે નવેમ્બર થી ફેબ્રુઆરી. અને માર્ચ સુધી નો આ ઉત્સવ ચાલે હ આપણે આ વખતે સીઝન. જવાનું ફાઈનલ કરીએ તું પણ બધા ફ્રેન્ડ. સર્કલમાં જાણ કરી દે છે તો આપણેે સાથે મળીને જઈએ ક્યારે નીકળવું છે એ. પણ આપણે વાત કરી. અને સાથે સાથે હે ને ત્યાંથી નજીક માંડવી પણ થાય હે તો આપડે સાથે સાથે માંડવી. પણ જતાવશું ત્યાં એ બ્રિજ છે ને બહ મસ્ત છે.
હા નવી પણ જતા આવશુ પછી ત્યાં રિટર્નમાં અંજાર પણ જતા આવશુ. અને જ્યાં આજ. આજુબાજુ બન્યા બીજા ઘણા ફરવાલાાયક સ્થળો છે તો આપડે છે ને. ત્યાં જાશુ સો ટકા. આપડે અત્યારથી જ બુકિંગ ની વિગતો ચેક કરી લઈએ એટલે છેલ્લી ઘડીએ. ટેન્ટ હાઉસ ફુલ ના થઈ જાય.
હા ચોક્કસ અત્યારે જ વોટ્સઅપ પર રણોત્સવની ઓફિશિયલ વેબ. સાટની લિંક અને થોડા ફોટા. તને હું મોકલું તું પણ ચેક કરે લેજે.
હું રાહ જોઉં છું બાકી બીજું બધું ઘરે કેવું ચાલે છે.
બસ બધું એકદમ મજામાં છે. પણ હું શું કું છું કે આપડે તેની સાથે સાથે હે ને. ફરવા જાય ને તો નાસ્તો પણ ઘરેથીને જ લઈ જાશું બહાર ન તો બહ ખવાય ને. એટલે હે ને મારા મમ્મી ને મેં કીધું હ તો. હેને મને ચવાણ બનાવી આપશે પછી. અ વેફર તરી આપશે બટેકાની. અને સૂકો નાસ્તો પણ સાથે લઈ લઈશું અને મમ્મી એમ કેતા હતા કેે. પણ બનાવી આપીશ તો તમે પણ ઘરેથીને થોડોક નાસ્તો લેતા આવજો.
હા મેં પણ ઘરે કહી દીધું છે. સૂકા નાસ્્તા સુૂકા નાસ્્તામાં વેફાર ચવાણું. અને એવું બધું લઈ આવવાનું અને.
અને ખાસ કરીને. તને તો પેંડા બહુ ભાવે હ ને તો મેં આ વખતેને મારા મમ્મી ને કહી દીધું કે તારા માટેને. મીડા પણ બનાવીને રાખે. એટલે હું પેંડા પણ લેતા આવીશ ને એના સાથે મોહન થળ પણ લેતા આવીશ. મને ખબર હે બહન થળ તો તને બહ જ ભાવે.
હા હો મોહનથા તો મારો ફેવરટ છે. અને પેંડા પેંડા પણ મને બઉુ ભાવે છે. તો એ તું ચોક્કસ લઈ આવજ તાર મમ્મી ને કે છે સ્પેશિયલ બનાવે મારા માટે.
હા એ તો હું કહી દઈશ અને આપડે હને. અ ઓનલાઈન ટિકિટ પણ જોઈ લઈશું કેટલા રેન્જમાં થાય હ અને. એમાં ઘણા બધા ટેન્ટ હાઉસ છે એ પણ આપણે ચેક કરી લસું.
ચોક્કસ ચાલ હું તને અત્યારે જ વોટ્સએપ પર રણોત્સવની ઓફિસ. વેબસાાઈટની લિંક અને થોડા ફોટા મોકલું છું તું ચેક કરજે.
હા. એ તો કરશું પણ સાથે સાથે હેને આપણેે ઉતરાયણ પણ ત્યાં જ કરશું તો હેને. તું ત્યાંથી ફિરકી લેતા આવજે પતંગ તો હું લઈ લઈશ. કેમ કે ફિરકીમાં તો તને ખબર જ છે મને તો કઈ ધોરણ ની ખબર જ નથી પડતી.
હા હા બરાબર છે હું આપડે ગુજરાતની ફેમસ જગ્યા છે ત્યાંથી હું ફિરકી મંગાવવાનો છું એટલે. સાથે સાથે તમારા માટે પણ બધા માટે લઈ લઈશ. અને આપડે ત્યાં બધા ભેગા મળીને બધા સાથે ઉત્તરાયણ બનાવશું.
હા અને ત્યાં મેં એવું પણ સાંભળું હે કે એ બાજુ તો હે ને ઊંધિયું પણ બઉ મસ્ત બનાવે હે તો આપડે તો ઊંધિયું ને ચાપડી પણ તે દિવસે ત્યાં કચ્છમાં ખાસું ત્યાંનું બહ ફેમસ છે તને ખબર
હા એ ત્યા ત્યાંનું ઊંધિયું ચાપડી પણ બહુ ફેમસ છે અને ત્યાંની કચ્છી દાબેલી પણ બઉુ ફેમસ છે
અરે વા કચ્છી દાબેલી પણ એઈ કઈ રીતના બનાવે મને તો કઈ ખબર જ નથી એની
એ તો હવે અહયા જાય ને પછી જે દુકાન વાળા વેચતા હોય એને આપડે પૂછીને જો એ આપણને રેસીપી કએ તો તો આપડે બનાવી શકીએ ને અત્યારે તો દુકાન વાળ તો શું શકે અત્યારે તો એનીી રેસીપી એટલે કોઈ સાથે શેર ના કરે તો તો એ આપડણે ટ્રાય કરશું એને પૂછી લેશુ જોઈ આપણને આપે તો આપડણે બનાવવાની ટ્રાય કરશું ઘરે
હા તો સારું આપડે એમ પણ કરશું અને મેં એવું પણ સાંભળ્યું તું કે હે ને ત્યાં ભાજી કોણ પણ બઉ મસ્ત મળે છે એ વાત ને તને ખબર છે
હા એ વાત ની પણ ખબર છે ત્યાં ભાજી કોણ પણ સારા બહ મળે ત્યાં અને બધી જગ્યા એ અલગ અલગ ટેસ્ટ હોય છે એનો
હા અને હં કચ્છી દાબેલી ની તે વાત કરીને આપડે આ સાઈડ એવું હોય છે કે દાબેલીની સાથેને ચટણી આપવામાં આવે પણ ત્યાં તો હેને ચટણી આપતા જ નથી
પછી દાબેલી માં મેમે ખાધેલી છે એટલે એમાં છે ને ચટણી એ લોકો ના આપે પણ ચટણી વગર પણ એટલી સ્વાદિષ્ટ હોય છે ને કે આપણને એમ થ કે આપણેે ખાધા જ રાખું
હા તો આ વખતે ચોક્કસ આપડે જશું તો ખાસ કરીને છીધાબીલી તો ખાસટતી
હા અને આપડે ત્યાં જાશું એટલે આપડે જ્યાં જે જગ્યાએ આપડે રોકાણ રોકાણા હોય ત્યાં આપડે પૂછપરછ કરી લેશું કે ભાઈ કઈ જગ્યા એ સૌથી સારામાં સારી કચ્છી દાબેરી મળે છે કે ભાજી કોણ મળે છે પછી એ જે એડ્રેસ આપે એના પ્રમાણે આપણેે જાશું ખાવા
હા બરાબર તારી વાત એકદમ સાચી છે તો તું સાંજે મારા ઘરે આવજે આપે સાથે મળીને જ બધું નક્કી કરે કે કઈ રીતે ન કરવું હોય ને આમ તો ઓનલાઈન ટિકિટ ને એ બધું જોવામાં ટાઈમ વેસ્ટ થાય એના કરતા સાથે મળીને બધું નક્કી કરીે તો ટાઈમ પણ બચે અને આપડે હજી પેકિંગ પણ કરવાનું હોય
હા બરા પછી પેકિંગ તો અરે પણ કરવાનું છે પણ આપડે તોય ઓનલાઈન ચેક તો કરી લેશુટલે આપણને પછી બજેટ બનાવવામાં ખબર પડે કે ત્યાં ખર્ચો કેટલો થશે શું કઈ બધું બજેટનું એડજસ્ટમેન્ટ પણ કરવું પડશે ને
હા એ વાત તો સાચી છે પણ હું તો કેસ તો સાથે નહી રાખું ઓ ઓ ઓછું જ કેસ સાથે રાખીશ હું તો બધે જીપ યુઝ કરીશ
હા અત્યારે તો શું છે કે લગભગ જગ્યાએ આપડે રોકડા પૈસા તો માણસો ઓછા જ વાપરે છે વધારે પડતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જ કરે છે અને સેફ રહે છે
હા તો સારું તો ચાલતું સાંજે મારા ઘરે આવજે બરાબર
ચોકસ
હા બાય
હમ હ